હલો
હલો
હલો હા અવાજ સંભળાય છે ને? નમસ્કાર કેમ છો?
મારો અવાજ
હા હા
બસ મજ
હા હા ચાલો હવે બગીચા વિશે થોડી વાત કરીશું?
નહીં બગીચો એ ખુબ જ સુંદર વિષય એક ટોપિક છે એમ.
હા હા ફરવાની દ્રષ્ટિએ ગણે તો પણ આપને બગીચો બાળકોને આપણે થોડી વાર માટે કલાક બે કલાક. લઈ ગયા હોય તો પણ બાળકોને તથા આપણે એ વડીલોને
ઓફ
બધાને મજા આવે એવું સ્થળ છે બગીચો
હલો હલો
હલો
હા સંભળાય છે તમને મારો અવાજ
હા હા સંભળાય છે
તો આપડે બગીચા વિષય ઉપર વાત કરીએ
હા હા કરીે
મારો હું તમને સંભળાતો નથી
સંભળાય છે હું એ બોલું જ છું સંભળાય છે તમને
હાલ હાલો
હાલો તો હું બોલું જ છું નમસ્તે
જાર પણ સમય મળે ત્યારે આપણે વિચારતા હોઈ કે ચાલો આપણે બોલો બોલો તમે બોલો
હા હા આપને તો બગીચામાં બહુ જ મજા પડે છે આપડે બાળ લોકોને લઈને ગયા હોય તો આપણે થોડી વાર માટે મજા આવે ગમત કરવાની અને છોકરાઓને થોડી વાર માટે રમાડવાની એટલે બગીચામાં ખુબ આનંદ આવે છે
હા ને એમાં પણ જો આપણેે બગીચામાં જતા હોય ત્યારે આપણને વિયાળી જે હોય આજુબાજુમાં ઘાસ હોય રંગબેરંગી ફૂલો હોય વૃક્ષોની ઠંડી ઠંડી છાયા હોય પક્ષીઓનો મધુર અવાજ હોય આવી બધી વસ્તુ તો જે છે છે એ આપણને બગીચામાં જઈ અને અનુભવ કરવાની ખૂબ જ મજા આવતી હોય છે અચ્છા બરાબર
હા હા તમારી વાત બિલકુલ સાચી છે બગીચામાં જઈએ ત્યારે આપણે થોડા થોડા ફ્રેશ થઈ જઈએ એકદમ આપડું મન હોય તે શાંત થઈ જાય કારણ કે વાતાવરણ સરસ હોય ને કલ રાત પક્ષીઓ ન હોય ફૂલો હોય એટલે આપણેે બધા ફ્રેશ થઈ જતા હોય છે
બગીચામાં જતા હોય તો આપણું મન પણ એકદમ શાંત થઈ જાય કેમ કે કુદરતીની જે વચ્ચે જે આપણને જે થોડો સમય વિતાવવાથી આપણનો જે મગજમાં રહેલો તણાવ જે છે પછી ક્યારેક વધારે ગુસ્સો હોય કે જે કાંઈ પણ હોય એ બધું જ શાંત થઈ જાય છે એટલે આપણેે જે છે બગીચામાં જતું આવતું રહેવું જોઈએ
હા કુદરતી વાતાવરણ આપણને સૌથી પહેલા આપણને ત્યાં મળે છે સ્વચ્છ હરિયાળી હોય કેટલા બધા ફૂલો ખીલેલા હોય લપસણીય હોય હિચકા હોય બાળકોને પણ ત્યાં મઝા આવે છે. કાણ કે ઘણી બધી ગેમ્સો હોય
હા અને એમાં પણ બગીચામાં જે છે એ અલગ અલગ પ્રકારના ફૂલઝાડ જોવા મળતા હોય છે ફળ પણ જોવા મળ તા હોય છે. પછી ઔષધીય છોડ પણ જોવા મળતા હોય છે, મોટા ઘતરા ઘટાદાર જે વૃ વૃક્ષો હોય એ પણ જોવા મળતા હોય અલગ અલગ ઘણા બધા પ્રકારના જે છે. એ વૃક્ષો આપણને જોવા મળતા હોય છે.
હા તમે વૃક્ષોને કીધું એટલે આપણે સૌથી પ્રિય હોય તો તે છે ગુલાબ અને તેનો રંગ એવો સરસ અત્યારે બધા જ કલર ના ગુલાબ મળી રહેેતા હોય છે. પીળાં વાઈટ કાળો આછ તો ગુલાબી ગુલાબી શામ ગુલાબી એમ ગુલાબ ના તો ઘણા પ્રકાર છે અને ઈ જોઈને જ અત્યારે વાતાવરણ એવું આપ આપનને આહલાદાયક લાગે છે.
હા તમારી વાત એકદમ સાચી છે, અને બગીચો જોઈએ તો એક જોતા આપડા મત તેય જે બગીચો જે છે, એ ખૂબ સારું હોવો જોઈએ સ્વચ્છ હોવો જોઈએ કે નહીં કે ગમે ત્યાં ઝાડના પાંદ વધ વધારાના જે છે. પૈડ્યા પૈયડા હોવા જોઈએ પછી ગમે ત્યાં પચરો ના કરવો જોઈએ. એવો બગીચો જે છે, આપણા માતે ખુબ સારો હોવો જોઈએ એમ
ચોખ્ખાઈ જો હોય તો આપનને ગમે તે ફૂલઝાડ હોય કે ગેમ શું હોય તો આપને ગમે પણ જ્યાં કચરો કૂડો કચરો જ્યાં પયડો હોય તો આપણને ત્યાં દસ મિનિટ કે પાંચ મિનિટ પણ રોકાવું ગમતું હોતું નથી. એમાંય તે જો ગુલાબ ની મેં વાત કયરી એમાં આપડે મોગરો છે. ચમેલી છે, એવા સુગંધી વાળા પુષ્પો હોય અટલે આપણને આ મેની મહેક જ એવી હોય કે ચંપો છે. તે આપનને વાતાવરણ માં ત્યાંન ત્યાં રેવાની એવી મઝા જ આહવા કરે
હા તમારી વાત એકદમ સાચી છે, કેમકે બગીચામાં જો સવારના સમયે આમ આપડે ફરવા જવા જતા હોય તો એ મજા જ કઈ અલગ હોય છે, ઘણા લોકો જે છે, એ સવારમાં બગીચામાં ચાલવા માટે જત તા હોય છે, પછી ઘણા લોકો કસરત કરવા માટે જતા હોય છે. તો બગીચો જે છે, એ ફક ત બેસવા માટે જ નય પણ ઘણી બધી રીતે જે છે, એ ઉપયોગી હોય છે.
હા હા આપડે બગીચામાં ગમે ત્યારે જઈએ ત્યારે જો આપડે બાળકો માટે કોઈ નાસ તા બોક્સ લઈ ગયા હોય કે કોઈ પડીકા લઈ ગયા હોય પરંતુ બધો કુડો કચરો છે, એ આપડે કચરા પેટી હોય ત્યાં જ નાખવો જોઈએ અને પ્લાસ્ટિક નો ઉપયોગ કરવો ત નો જોઈએ અને ઓછો કરવો જો કરીએ તો પણ ઓછો કરવો જોઈએ.
હા એ વાત એકદમ સાચી છે, કેમ કે અત્યારે જે છે, પ્લાસ્ટિકનું પ્રદૂષણ જે છે, એ ટલું વધતું જઈ રહ્યું છે, કે જેના કારણે ઘણા બધી એવી સમસ્યાઓ જે છે થઈ રહી છે, તો આપડે બને ત્યાં સુધી એટલો બગ ઓછો જે છે. હે યુસ કરવો જોઈએ એમ અને બગીચામાં જઈએ તો આપણું શરીર જે છે મન જે છે, બધું તું જ આપણું પ્રફુલ્લિત થઈ જાય સ્વસ્થ રહે એમ ઘણી બધી જે છે, આપણા શરીરને લગતી પણ ફાયદા થઈ શકે છે, એમ
હા એમાં આપડે જોઈએ તો જે અમુક મોટા સરસ વૃક્ષો હોય એ આપણને એનાથી આપણને ઓક્સિજન મળે છે એટલે આપણા શરીરમાં ઓક્સિજન ની કોઈ પણ પ્રકારે કમી દેખાય તો પણ આપડે બગીચામાં હોય તો આપણને એ કઈ થતું નથી નહીતર તો આપણને એક ટક આવે એવી પરિસ્થિતિ ઘણી પરિસ્થિત સ્થિતિમાં આપડે મુકઈ જઈએ જયારે આપડણે ઓક્સિજન ઘટવા લાગે છે ત્યારે
હા અને એમાં પણ આજે
હ
છે કે અમે છે કેમ કે જો ફોન ન કરો આખો દિવસ કરશે તો એમને નંબર આવવાની શક થઈ શ છે તો જેના કારણેને આપ જો બગીચા થોડો ટાઈમ માટે લઈ જયા તો એમને પણ રમવાની મજા આવે દોડવાની મજા આવે બીજા મ મિતો સાથે રમે તો એમનું જીવ પણ જે છે એ ફોનમાં ના રહે એમ
હા હા આપડે અત્યારે ફોન ઘણો બધો નુકસાનકારક છે એટલે આપડે બાળકોને લઈ થોડી વાર માટે આપણેે બગીચામાં લઈ જતા હોઈએ તો પણ આપને સરસ એને વાતાવરણ મળી લઈએ હા સરસ મજાના સુગંધ થી એનું મગજ પણ ફ્રેશ થાય બધું વાતાવરણ જોવે એટલે આખોમાં પણ એને સારું રે અને શરીરમાં પણ સારું રે આપણને અને બાળકોને બંને માટે બગીચો ખૂબ જ ઉપયોગી છે આપડે
હા અને એ ઘણી વાર તો કેવું કે ખુલ્લી સા તે પણ બગીચો જે છે ને એ ખુબ જ ઉપયોગી જે છે કેમકે વડીલો જો છો કે ઘરમાં જ બેસી રહે તો તેમને પણ કંટાળોતો તો એ ઘડી થોડીક વાર જે છે બગીચામાં ચાલવા નીકળે પણ ખુબ ખુશી હોયથી સમય જે છે એ પસાર કરતા હોય
હ હા આપડે ઘરે પણ ઘણી વાર નાનો એવો બગીચો બનાવી શકીએ જો આપડે પ્લોટ કિંગ ની વ્યવસ્થા હોય અને કુંડા છે અને ફૂલ ના કુંડા વાવી શકીએ શાકભાજી વાવી શકીએ ઔષધિ એ જેવા કે સરગવો છે એવા છોડ ઉગાડી શકે શકાય છે આપડણે ઘરે પણ બગીચો બનાવી શકાય છે
હા તો આજે આપણે ખૂબ સારી એવી બગીચા વિષય ઉપર વાત કરેલીીધી તો ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે તો આભાર તમારો
હા હા આભાર